ઓકે. હલો.
હલોલો.
કેમ છો તમે બરાબ મજામાં છો ને.
હા બધા મજામાં છે તમે કેમ છો.
તમારા ઘર બાજુ કેવું ચાલે છે આરોગ્ય તમારા ઘર બાજુ સ્વચ્છ છે કે પછી હમણાં ગંદકીને એવું બધું તમે જાણીતા રહ્યા છો કે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે અને આજકાલ ના જીવનમાં સ્વચ્તા રાખીએ તો આપડો ઘર બાર કે આપડો કોઈ પણ દેશ. સારો અને સુંદર મજાનો ર તો આ બધા બધા લોકોને આ રોજચાળો ના ફાટે તે માટે સ્વચ્છતા રાખવી તો ખૂબ જરૂરી છે ને.
હા તમારી વાત સાચી છે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂર છે આરોગ્ય ખુબ જ અમારા ગામમાં તો બગડી ગયું કેમકે સ્વચ્છતા ન રાખે તેના લીધે ખૂબ રોગચાળા વધવા ગયા છે અને નવી નવી. પ્રોબ્લેમ પણ આવા લાગી છે એના લીધે અમારું આરોગ્ય થોડું બગડેલું છે અમારા ગામમાં થોડુંક સ્વચ્છ નહીં રાખે તમારા ગામમાં કેવું છે.
હમ અમારા ગામમાં તો આમ બધું સારું છે અને ખુબ બધા સ્વચ્છતા રાખે છે અને પોતાના ઘરે બધા જે સમજે છે કે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે જેથી કરીને ગામના લોકો કચરો ગમે તે નાખતા નથી અને અમારા ગામમાં ઘણી બધી જગ્યા સુવિધા. જ્યાં કચરા પેટીની સગવડ છે જેના કારણે લોકો કચરો ગમે ત્યાં ગર બાજુ કે આમ ગમે ત્યાં ફેકે નહીં અને કચરો કચરા પેટીમાં જ નાખે જેથી કરીને એ કચરો પછી જે પણ ગ્રામ પંચાયત કે જે નગરપાલિકા નક્કી કરેલું હોય તે લોકો આવે. કચરો લઈ જાય તે આવી સારી જગ્યા એ લોકો ત્યાં નાખે અને ત્યાંથી કોઈને નુકસાન ના થાય તે પ્રમાણે બધું જોઈને કરે આથી અમારા ગામડા સ્વચછતા ખૂબ રાખે છે અને હમણાં ગામ ગામના બધા જ લોકો ખૂબ જાગૃત છે સ્વચ્છતા વિશે કારણ કે એ લોકો. કોબ સમજ. સ્વસ્થતા રાખીએ તો બુઢા. આ રોગચાળો ગંદકી એટલે બું ના ફેલે તેના કારણે આપણે સારા સ્વસ્થ રહી શકીએ છીમે કીધું કે તમારા ગામમાં આમ સ્વચછતા બહુ રાખતા નથી જેના કારણે તમારા ગામમાં આવા રોગો ઘણ બધા. ત સના.
હા અમારા ગમાં બહુ રોગચાળો થાય એલે દવાખાના ખુબ પબ્લિક અને ભીડ રહ્યો છે તેના લીધે ખર્ચો પણ જામ થઈ રહ્યો છે એટલે દવાનો ખર્ચ પણ વધી રહ્યો છે અમે હવે હવે અ નગર. પાલિકાને એપ્લિકેશન આપી કે અમારા ગામમાં સ્વચ્છતા જળવો એટલે હવે ધીરે ધીરે બધા રસ્તાઓને એવું બધું કચરાઓને એવું બધું સ્વચ્છ રાખવા માંડ્યા છે તેના લીધે ખુબ એવો રોગચળો ધીમે. ધી મટી રહ્યો છે તમારે અહિયાં કેવું છે સ્વસ્તા.
અમારે તો તમને કીધું કે અમારે બધા ખુબ જાગૃત છે. અને એ તે લોકોો ખુબ. સારી રીતે સ્વચસ્થતા રાખે છે અને ગંદકી ગમાઈતા ફેલાતા નથી જેથી કરીને હણાં ગામડાંઓ માટે ખૂબ સારું અને સ્વસ્થ છે કારણ કે ગામડું સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે જો. ગંદકી કરીએ તો તમે જે પ્રમાણે કીધું કે રોગચાળો કે આવ ઘણી બધી ઘણી બધા રોગો કે આવ બધા વાયરસ થી ઘણા બધા ગામના લોકો બીમાર પડે છે જેના કારણે આખું ગામને પણ આ વાયરસ ઇન્ફેક્શન થઈ શકે છે જેથી કરીને. સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે અને આવા રોગોના લીધે આપણે સમયસ ત્યાં દવાખાના પહોંચી શકતા નથી જેના કારણે ગામડાઓમાં ક્લિનિકની સેવાઓ ખૂબ હોવી જોઈએ અને ઠેર ઠેર હોવી જોઈએ કારણ કે ગામના લોકો બધા જ એમમ ગરીબ વગ પહોંચી. જેના કારણે તે લોકો આવી મોટી હોસ્પિટલોમાં જવા. વિચારે છે, કે ત્યાં એમને ખર્ચો. ખૂબ વધી જાય વધી જાય છે, જેથી કરીને તે લોકો પરવડી શકતા નથી આથી કરીને એમના માટે આમ ફ્રી સારવાર આપવી ખૂબ જરૂરી છે, ગામમાં તમારા ગામમાં કેવું છે. ગામમાં ક્લિનિક છે, કે પછી નથી.
હા અમારા ગામમાં પ્રાાઈવેટ અને સરકારી હોસ્પિટલ પણ છે, પણ સરકારી હોસ્પિટલ એટલું ખાસ તેઓ ધ્યાન રાખતા નથી તેઓ બેદરકાર રાખે છે, અને તેઓ દર્દીઓને સારી સારવાર નહી આપે એટલે ખાનગી હોસ્પિટલોમાંરે સારી. એટલે અમે બધા ત જ જઈએ તેના લીધે તેઓ દવાઓ પણ સારી રાખે અને તેઓ ડોક્ટરો પણ સારા હોય છે, એટલે ખાનગી હોસ્પિટલ અમે જઈએ એટલે ખર્ચા પણ વધારે છે, અને. તે. ખુબ વધુ હોય છે, અને તેના લીધે દવાના ખર્ચમાં પણ વધુ જાય છે, તમારે ત્યાં કેવું છે, સરકારી છે, કે ખાનગી હોસ્પિટલ છે.
અમારે ત્યાં તો સરકારી પણ છે અને ખાનગી પણ છે, અને સરકારીમાં સારી એવી સુવિધા અમને એટલે કે આ ગરીબ વર્ગ છે તે લોકો ખુબ સારી રીતે ત્યાં પોતાનું સારવાર મેળવી શકે છે, પરંતુ અમારા ગામમાં એક એવી ખાનગી હોસ્પિટલ છે, ત્યાં આમમ ત્યાં સારવાર સારું કરે છે, પરંતુ. ટ્રીટમેન્ટ આપતા નથી પરંતુ એ લોકોની ફીસ ખુબ વધારે હોય છે, પરંતુ આવા ધનિક વર્ગ તેઓ માનતા નથી કે અમે પૈસા વધારે હોવાથી એ લોકો ત્યાં જ જાય છે, પરંતુ ત્યાં ટ્રીટમેન્ટ બરાબર કરતા નથી લોકો એ જોતા પણ નથી આથી કરીને એમને પણ કીધું કે તમે પણ અહીંયા જાઓ પણ એ લોકો. સમજતા નથી હવે એ લોકોની જ્યાં જ્યાં ત્યાં પણ અમે પણ કીધેલું કે ખાનગીમાં બરાબર સારવાર નથી મળતી તેઓ અમે કરેલી હતી અરજી અને એ લોકો ફીસ પણ ખૂબ છે, અને અમારા ગામમાં તો બીજી પણ એવી સરકારી હોસ્પિટલ છે, અને આવી નાનાની ક્લનિક ક્લિનિક. જેથી કરીને અમારા ગામના લોકો ખુબ સારી રીતે ત્યાં પોતાનો કોઈ પણ રોગ થયો હોય ત્યાં સારી રીતે તેઓ સારવાર મેળવી શકે અને તેઓ ખૂબ પોતાનું જીવન સારું સ્વસ્થ અને શકે છે, જેથી કરીને અમારા ગામમાંનો ખુબ સારી એ વ્યવસ્થા છે. તમારા ગામમાં કેવું છે, પાણીની સુવિધા મળી રહે છે, કે કેવી છેમ સ્વસ્થ મળે છે, કે પછી ગંડું જ હોય છે.
હા અમારા ગામમાં તો પાણીની સુવિધા ખુબ જ સારી છે, અમારા ઘરે પોતે બોર છે, અને પેલું સરકારી પાણી પણ ખુબ જ સારું આવે છે, ટાઈમ ટુ ટાઈમ પાણી આવે છે, અને તે તેના લીધે પાણી તો ખુબ જ સારું છે. એટલે આરોગ્ય પાણીને રીધે જળવાય રહે કેમ કે પાણી સારું હશે તો જ આપણે સ્વચ્છ રશું તમારે ત્યાં બોરની સુવિધા કે સરકારી સુવિધા છે, કે નહી.
હા અમારે ઘર ઘરે તો ખુબ સારી એવી વ્યવસ્થા છે, અને અમારા ગામના લોકોના બધા જ બધા જ લોકો આવી બોર ની સુવિધા તો રાખે જ છે, અને પાણી પણ એકદમ સારું અને તાજું હોય છે, તે જ ઉપરાંત અમારા ગામના એટલે અમારા ગામમાં સર એટલે કે અમુક જગ્યાએ એવું પાણીની રાખી છે, જેથી કરીને અમુક લોકો આમ કોઈ પણ ગામમાં કોઈ અરે ફેરીઓ આવેલા હોય તે લોકો પાણી પી શકે છે, ઠંડુ અને તાજા હોય છે, જેથી કરીને એવી સુવિધા પણ અમને અમારા ગામ. સરપંચ અમને પૂરી પાડે છે, આથી અમને અમારું ગામ ખુબ સ્વસ્થ છે, અને સુંદર છે તમારા ગામમાં ગંદકી થાય છે, એમ પરંતુ અમે કીધું પરંતુ તમે સમજાવે છે, કે તમારા ગામના લોકોને કે આવું ન કરવું જોઈએ એવું તમે કીધું કે ના કીધું.
હા અમે બહજ કીધું અમે સરકારશ્રીને વિનંતી કરી પછી લોકોને ઘરે ઘર જઈને અમે પેલું બોડ અને રસ્તા ઉપર કે સ્વચ્તા જળવો ગામમાં સારી વ્યવસ્થા રાખો. અને નગરપાલિકા પણ એવો ટ્રેક્ટર આવે છે, દરરોજ ના કે તેઓ કચરો લઇ જાય છે, એટલે કચરો ગમે ત ના નાખવાો આજુબાજુ કચરો ના નાખવો નગરપાલિકાને ટ્રેક્ટર આવે ત નાખવો એવું કીધું છે, ગામ વાળા ને એટલે તેથી સ્વસ્થ. એમ તો થોડી ઘણી હવાઈ જળવાઈ રહી છે, થોડુંક ગામમાં થોડુંક સારું ચાલી રહ્યું છે, એટલે કઈ નહી એમ તો.
હા બરાબર તમે કીધું કે તમે કીધેલું કે તમારા ગામમાં બધા ગંદકી તમે જાગૃત કરી રહ્યા છો એટલે ખુબ સારું કેહેવાય છે. અમારા ગામમાં પણ પેલા એવું જ હતું. તમારા ગામ જેવું જ. કે અમારા ગામ પણ ખુબ. પણ ખૂબ પેલું કરતા જેથી કરીને. અવાજ આવી છે, બરાબર છે, કે નહી.
હા આવતા છે, બા અમારા ગામમાં પણ એવું જ છે. ત્યાં ત્યાં બધી સુવિધા હોય છે, કે ત્યા દવાની સુવિધા હોય છે ડોક્ટર પણ સારા હોય છે, સરકારી ખાનગી બે જ સારા છે, અને પાણીની સુવિધા પણ. સારી છે, અને હવે ધીરે ધીરે સ્વચતા જે એટલે રોગચળો મીટી રહ્યો છે, પણ અમારે એક છે, કે તેઓ આ કચરો નાખવાની હરખી જગા નહી એટલે અમે બહાર નાખીએ છેીએ બહાર બીજા ગામમાં જઈને. એટલે તે સરકારશ્રી ને વિનંતી કરવા પડશે. તમારા ગામમાં કેવું છે.
અમારા ગામમાં તમે કીધું તમને કીધું કે જણાવ એ પ્રમાણે કે અમારા ઘરે ઠેર ઠેરે આવ્યો કચરા પેટી છે, ને તે બધા ગામના લોકો ટેમા જ નાખે છે, અને અમુક અઠવાડે તેઓની બલી અ ગાડી આવે છે, ને તે કચરો લઈ જાય છે, ને. ખુબ સારી એવી જગ્યાએ ત્યાં નાખી દે છે અને ત્યાં એનો નિકાલ કરે છે, તો તમે કીધું કે તમારા ગામના ગામમાં તમામે બીજા ગામમાં કચરો નાખો છો એ તો બરાબર નથી આથી કરીને તમારે કેવું જોઈએ કે આવું બીજાના ગામમાં કચરો ફેંવ નહી એ તો તમારે. જાણવું જ જોઈએ ને.
હા તમારી વાત સાચી છે, એટલે પરમિશન સરકાર શ્રી જ આપે કે બીજાના પેલે ત એવું બનાવેલું જ છે, કે સોશિયલ ગચારો લખવાનો છે, તેમાં લખીએ અમે.
હા વાત તો બરાબર છે, પરંતુ કોઈચર વ બીજાના ગામમાં રોગચાળ ફેલા ગયો હોય તો પછી તમને તમારા. ઉપર જ ને બધા ગામના લોકો પર.
હા તમારી વાત સાચી છે, કે કે બીજાના ગામમાં કચરો ના નાખે એટલે અમે સરકારશ વિનંતી કરી શ કે કે તમે એવી જગ્યા શોધી આપો એટલે તેઓ શોધી આપે તમારા ગામમાં ક્યા નાખે કચરો.
અમારા ગામમાં તમને કીધું કે એ તો આવા ખુલ્લા જગ્યાએ જાય છે, ને ત્યાં ફેંકે છે, એમ દૂર બધા ગામડાઓથી દૂર અને કોઈને પણ નુકસાન ના થાય તે પ્રમાણે નિકાલ કરે છે, આથી કરીને. અમારા ગામમાં તો સારી વ્યવસ્થા છે સારું કે હું પણ તમારા ગામમાં આવીશ અને તમારા ગામની મુલાકાત લઈશ કે તમારા ગામમાં કેવું ચાલી રહ્યું છે તમે પણ આવજો અરા ગામમાં.
હા હા ઠીક ઠીક.